હલો.
કેમ છો મજામાં.
હા બસ સારું છે હવે.
હા આ એકચુલી મેં ઓનલાઈન શોપિંગ કરતી નથી પણ મારે ને એક વસ્તુ હા એક વસ્તુ મંગાવવાની હતી તો તમે તો કદાચ બધું મંગાવ મંગાવતા જ હશો કે
હા હા મારે ચાલુ જ હોય. હા હા સારી જ આવે છે એમ તો પણ અમુક સારી હોય છે પણ અમુક ખરાબ પણ નીકળે છે. પણ રિટર્ન કરવાની સુવિધા હોય છે. તે જો સારું
હા હા એટલે મેં આ વેકેશનમાં જ્યારે મારે હમણાં હતું ને ત્યારે મેં મંગાયું તુ મેં મીશો માંથી મંગાયું તું કોમ્બો હત તો ચાર કે પાંચ બુક એક સાથે હતી હવે થાય છે એવું કે જો આપડે હા સામાન્ય બુક સ્ટોર માં લેવા જઈએ ને તો કેવું હોય છે. જે એ બુક છે ને અ એના પ્રઇસીસ બો વધારે હોય છે કિંમત જે હોય છે એ બો વધારે હોય છે તો મેં વિ વિચારો કે એક સાથે આટલા ઓછી કિંમતમાં મળે છે તો પછી સારું હશે એમ પણ પછ પછી જયારે આવ્યું ને ત્યારે મેં જોવુ કે એ જે પુસ્તકો હતી એ બો નાની હતી એમના જે એડિશન આવે એ બો જૂના હતા અને એમાં જે હોવું જોઈએ જેટલું કન્ટેન્ટ તેટલું નતું.
હા અમુકમાં હોય છે એવું કે ગેરફાયદો થાય છે.
હલો.
હા હા બોલો બોલો.
હા તમારો અવાજ કપાતો હતો એટલે.
હા બોલોન.
હા એટલે અનભવ થયો ને તો મેં કીધું કે ફરી વાર મેમે કશું મંગાવ ને કશું પાછું એવું બગડે કે પછી માં તમે શધું પૂછી લાવ એમ
હા હા હા
એમાં આપણેે રેટિંગ અને રિવ્યુ
હા હા એ પણ હોય છે
હા તો એના પરથી આપણને ખબર પડે ને કે કેટલા વન લોકો એ જે લીધું છે તો એમને એમનો અનુભવ કેવો રયો
હા એના પરથી એ ખબર પડી શકે પાછું
હા તો મારે છે ને સ્ટ્રેટનર મંગાવું તું વાળ માટે પણઅ મેં એવું હા મેં એવું સાંભળ્યું હતું કે જે ઇલેક્ટ્રોનિક વસ્તુઓ જે છે ને એ આપણે ઓનલાઈન નહી ખરીદવાની એમ
હા એ પાછી અમુખ ખરાબ નીકડી શકે
હ હા હા હા એટલે તો પછી મે બજા એક મિત્રને ફોન કર્યો ને તો એને એવું કીધું કે જો ઇલેક્ટ્રિક વસ્તુઓ જે છે ને એ એમેઝોન પરથી તમારે લેવાનું તો તમારે તહીયા તમને મતલબ એમાં એ વસ્તુની અંદર જે
સારી પણ પડી રહી ને સસ્તી પણ પડી ર
હા હા હા એવું એવું મેં સાંભળ્યું હતું અને પછી કપડા ને એવું હોય તો પછી એ જે છે ફ્લિપકાર્ટ અને મીશોને એના બધા પરથી લેવાનું
હા અમુકમાં ક્વોલિટી સારી નીકળે છે
હા પણ મને એમ થાય કે આપણે ઓનલાઈન શોપિંગ જે છે એ કરીએ પણ જેમ કપડા જ લઈ લઈએ તો આપણને આમ કપડા ઓલરેડી કેવું હોય કે સ્ત્રીઓને એક ના ગમે ચાલીસ ખોલવડાવે પછી એને ટ્રાય કરવાનું આને તે એ આપણેે એવી પદ્ધતિ હોય ને પછી આપણે ઓનલાઈન શોપિંગમાં આપણને કેમની ખબર હોય કે આ મારી સાઈઝ છે અને પછી
હા એમાં એ પાછું નુકસાન થ કે તમને સાઈઝ ખબર ના પડે
હા એક તો સાઈઝ ખબર ના પડે અને પછી બધી વખત છે ને રિટર્ન નથી થતું
હા અમુકમાં નો રિટર્ન ફંડ બી ના મળે પાછા
હા તો પૈસા પણ તમારે પાછા આપી દેવાના તમને વસ્તુ પણ ના મળે એવું થાય એમ અને અ અમુક વાર કેવું થાય છે કે જેવું દેખાડ્યું હોય છે અંદર એવી વસ્તુ જ નથી હોતી.
હા.
કે અંદર અલગ ફોટો હોય અને આપણને દેખાય અલગ એમ.
અને પાછું એ લોકો મોકલાવે પાછું અલગ જ. ના એના કાપડ માં વધારો હોય કઈ જ નહીં
હા અને અમુક જે કંપની હોય એ કેવું કરે છે કે જે જૂની વસ્તુઓ હોય એને ન તારું નામ દઈને પછી આપી દે છે.
હા સેલ કરી ને પછી વેચી દાય છે.
હા એવું કરે છે હા હા હા પણ એ પછી આપણને ઓનલાઈન થોડી ખબર પડે કે આ વસ્તુ જે છે ફોલ્ટ વાળી છે એમ.
હા એ પછી રીટન આવે ને તો જ ખબર પડે.
હા અને પછી એમાં મોંઘી વસ્તુ હોય તો આપડા તો પૈસા પણ જાય અને વસ્તુ પણ જાય. એમ તો એટલે મેં બહુ ઓછી ઓનલાઈન ખરીદી કરું.
હા એ પાછું કપડાને લઈને એમાં ઘણા નુકસાન થઈ શકે છે પણ અમુક વાર જયારે કંપનીની લેવા જાાવ છો તો પાછો ફાયદો થઈ જાય છે કે હા સસ્તામાં પણ મળી ગયું ને સારું પણ મળી ગયું.
હા પણ બીજી એક વસ્તુ જે છે ઓનલાઈન ખરીદીની કે આપને ઓછો ટાઈમ હોય આપણી પાસે સમય ના હોય અ કે આપડે ખરીદી ખાસ કરીને લેવા જઈએ એમ કે સ્પેશિયલ જઈએ તો એવા ટાઈમે પાછું આપણને તરત ઘરે બેઠા વસ્તુ મળી જાય એક એનો ફાયદામાં ગણાય એમ.
હા. તમારે એક દિવસમાં આમ મળી જાય આમ ટાઈમ ની બચત થઈ જાય.
હા સમયની બચત થઈ જાય અને અમુક વસ્તુઓ કેવી હોય છે કે અમુક એક્ઝોટિક વસ્તુઓ હોય છે જે ઓનલાઈન જ મળે. ઉદાહરણ તરીકે અમુક ફળ હોય છે. એ જે છે ઓનલાઈન તમે બહારના દેશ માંથી પણ તમે મંગાવી શકો.
હા.
તમે ખાસ કરીને થોડી સ્પેશિયલ થોડી તમે લેવા જવાના હતા બહારના દેશ
હા ત્યાંના પ્લાન્ટસ બી અમુક. વર વેચે સ ક છે ઓ. અ વેચાય છે ઓનલાઈન.
હા અને. મને જે મોટો એક ફાયદો લાગે કે અત્યારે લોકો ઓનલાઈન છે ને એવી વસ્તુઓ વેચે છે જે પર્યાવરણને ઓછી નુકસાન કરતા હોય.
હા. ઇકો ફ્રેન્ડલી.
ઇકો ફ્રેન્ડલી અમુક વસ્ુઓ વેચે છે ઇકો ફ્રેન્ડલી ગણપતિ થઈ ગયા. પછી અ. ઇકો ફ્રેન્ડલી પ્લાસ્ટિક મળે છે. પછી એવા એવા બધા ઓલ્ટરનેટિવ મળે છે. હા અને એ વસ્તુ. તો થોડી મોંઘી હોય પણ સારી હોય છે એમ.
હા.
અને પછી મેં અમુક વસ્તુ કેમિકલ ફ્રી સિંદુર કેમિકલ ફ્રી લિપસ્ટિક. એ જે છે જે ત્ચ. બ્ચાને ઓછા નુકસાન કરે એમ તો. એવી બધી વસ્તુઓ જે છે. એ પછી એમ એમ ફાયદા મા રે એમ. કે સારું લાગે આપડણે ઓનલાઈન ખરીદવામાં.
હા અને પાછું અમુક જે હોય ગરીબ ઘરના જે જાણતા હોય કે આવી રીતે ઓનલાઈન મૂકી શકાય ને કોઈ લઈ શકે તો એમના માટે.
હા આપડે ઘરે બેઠા જે છે હા એ આપે ઘરે બેઠા આપડો વ્યવસાય શરૂ કર. હા હા હા એ તો સાચી વાત છે અને. અત્યારે લોકો જેને વેબસાાઈટ બનાવતા આવડતું હોય જેની. પ્રોડક્ટ હોય જેને માર્. માર્કેટિંગ આવડતું હોય એ તો ઓનલાઈન શોપિંગમાં પછી ગમે તે અને અમુક જે ગૃહ ઉદ્યોગ ઘણી વાર કેવું થાય છે કે લોકો પાસે બધું પ્રોડક્ટ બહુ હોય પણ આમ ઘરે ઘરે થોડી જઈને કહેવાના હતા કે મારી. પાસે આ છે આ.
હા એ પોતાનું ઓનલાઈન રિપ્રેઝન્ટ કરી શકે ને પૈસા કમાઈ શકે.
હા કે. ઓનલાઈન એડવર્ટાઈઝમેન્ટ કરી શકે તો જે લોકોને ઇન્ટરેસ્ટ હોય એ લોકો પછી ખરીદી કરી શકે. અને એ લોકોનું જે વેચાણ. હોય વધારી શકે અને લોકોને પછી ફાયદો થાય
હા.
એટલે કઈ નહી હવે હું એક. કામ કરું બધા એમેઝોન ફ્લિપકાર્ટ મિશો બધાની અંદર છે ને બધા પ્રકારના હેર ડ્રાયર જોઈ લોઉ કે કયા કયા. છે કેટલી કિંમતમાં હા રે. શું છે કેટલી. કિંમત છે એક તો મને એ પણ અ ઘણો ફાયદો લાગે છે ઓનલાઈન ખરીદીનો કે કિંમત અમુક વાર અમુક વસ્તુઓમાં ઘણી ઓછી હોય છે. અને ખાસ કરીને તહેવાર.
તહેવારમાં હા એમ પછી સારું પણ નીકળી જાય છે.
સારું પણ નીકળી જાય છ, અને તહેવારોમાં જે છે ને આપણને ઓફરમાં જે છે ને અમુક વસ્તુ મોંઘી વસ્તુઓ કે જેનો મતલબ મેં ઈયરબડ્સ. મારા ભાઈએ મને ગિફ્ટ મા આપ્યા હતા. જે એને આવી રીતના લી લીધાતા. તો એ પાછા સારા ચાલે છે. ઘણા એક બે વર્ષ થઈ ગયા એને. તો આવું જે છે. એ અમુક વસ્તુ પછી સારી પણ નીકળી જાય છે એવું સાવ ખરાબ પણ નહી એમ. અને કેવું એ તો પછી અનુભવ. ઉપર આધાર છે. કે વારંવાર આપડે ખરીદી કરીએ બધું કરીએ ને તો આપડે સેટ થઈ જઈએ તો પાછું આપડે ગમે તે વસ્તુ
આપણે ખબર પડી જાય કે હા આ વસ્તુ સારી છે તો ખરીદી શકાય.
કેટલું બધું બ્લિંકિટ જે છે પંદર મિનિટમાં આઈ જાય.
હા ઓનલાઈનમાં એ બી
હા સમય કે તમારે કોઈ ઇમરજન્સી હોય. તો તમને એ વસ્તુ તૈંયા ને તંયા. મળી જાય. તમારે બીજે ક્યાંઈ શું તમારું કામ ના અટકી રે એમ.
હા સમય પણ બચી જાય.
હા કોઈ નહી તો હું એક કામ કરું એવું હોય ને તો હું તમને બધા જે લિંક જે છે એ બધી મોકલી દઉં છું. તમે એક વાર જોઈ લો અને પછી મને કોહો તો હું ઓર્ડર કરી દઉં.
સારું સારું.
સારું સારું ચલો. થેન્કયુ હ હા.